નમસ્કાર શું કરે છે મિત્ર
હા મિત્રો હવે આરામ કરી રહ્યો છે મિત્રો ભયંકર વરસાદના લીધે મિત્ર અમારે જે વિસ્તાર અમે રહીએ છીએ ત્યાં મિત્રો રેડ એલર્ટ છે એટલે મિત્રો હવે તો ફ્રીજ છો ફ્રીજ છું મિત્રો આટલા દિવસ પછી મિત્રો કોલ કર્યો એના પાછળ કઈ કારણ હશે મિત્ર
હા મિત્રો આટલા બધી થોડી તબિયત સારી ના હતી એટલે એના કારણે થોડી તકલીફ અને જેના કારણે હું તારા પર ફોન ના કરી શકી મિત્ર તારી તબિયત કેવી છે મિત્ર
હા મિત્રો તબિયત તો સારી છે પરંતુ મિત્રો બે ત્રણ દિવસ પહેલા મારી તબિયત મિત્રો ખૂબ જ ગંભીર હતી એ તો તમને કહેવાનું રહી ગયો હતો પરંતુ મિત્ર એ ગંભીર એના એના લીધે થયેલી કે આ ચોમાસું નો સમય છે અને મિત્રો જે અમે થોડું રમતા હતા એવું એટલે હું થોડો ભીનાઈ ગયો એના લીધે મિત્ર મને તાવને શરદી થયેલી હતી મિત્ર મિત્રો તમે પણ તમારું શરીર નું ધ્યાન રાખજો હો
હા, મિત્ર અને ખાસ તને અ મિત્ર તો કોલેજમાં અભ્યાસ કરે છે એટલે મિત્ર મને તું મને અ થોડું, હું તને જે વિષય પર ચર્ચા આપણે હવે કરવાના છે તે તો મિત્ર એ છે કે આપણાજ જીવનમાં પેન એટલે કે બોલ પેન હોય, પેન્સિલ હોય એ પેન તરીકે ઓળખવામાં આવે છે તો એ પેન નું મહત્વ મિત્રો તો મને થોડું સમજાવી શકીશ મિત્ર
હા, મિત્રો ચોક્કસ અને મિત્રો તમારો આ જે પણ વિષય છે મને સારો લાગ્યો કારણ કે વિષય આમ વિષય સારો સે એના વિશે જે બોલ પેન કીધો, પેન્સિ કીધો જે હાઈ હાઈલાઈટર છે એવી ઘણી બધી જે આપણા વિદ્યાર્થી જીવનમાં ખુબ જ મહત્વની છે અને મિત્ર હું તમને જણાવા માગુ છું કે એક બોલપેનથી મિત્ર એક બોલપેથી મિત્ર આપણે આખી આખી આપણે જે પણ આપણી વ્યથા હોય જે પણ આપણ એ આપણે લખી શકીએ છીએ અને મિત્રો આપણે કોઈ, કોઈ પણ શિક્ષકો વિદ્યાર્થીને એવું જ શીખવાડતા હોય છે જે ભવિષ્યમાં આગળ એ લોકોને કામ આવે અને મિત્ર હવે તો જે સ્માર્ટ બોર્ડ આવી ગ્યો છે અને એમાં પણ એમાં પણ મિત્ર એ લખતા હોય છે પરંતુ મિત્રો આપણે જે બોલપેન હોય કે પછી પેન્સિલ હોય એનાથી લખવું અને સુંદર મળદળ અક્ષરથી લખવુ એ મિત્રો ખુબ જ મને ગમતો હોય છે તો મિત્રો તમે પણ આ આગળ આ વાતને લઈ જતા વધુ માહિતી આપશો?
હા, મિત્ર અ કેવાય છે કે અ આપણે જયારે લખીએ છીએ કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ માણસ હોય તો એના અક્ષર મોતીના દાણા જેવા હોયજેવા જોઈએ જેના કારણે જોવામાં જ અને જોવા જે કોઈ વ્યક્તિ જોએ તો એના દ્વારા જ એ પોતાના આનંદથી અને પોતાના મનમાંને પોતાના હૃદયમાં મન મોહક થઈ જાય અને એવી રીતે એ એ લખવું જોઈએ અને ખાસ કરીને તને મિત્ર, તને મેં પહેલા આ જણાવુ તને જણાવ તે પ્રમાણે અ જે કહેવત છે મિત્ર કે અ તલવાર કર પહેન વધારે શક્તિશાળી હોય છે એ એ કહેવતમાં આપણે જયારે વાત કરીએ તો આપણે અ તલવાર કરતા પેન વધારે શક્તિશાળી કેમ માનવામાં આવે છે, મિત્રો તો આપણે જાણીએ છીએ કે આપણે આપણી સંસ્કૃતિ છે, આપણે જે માનવ સં કૃતિ છે જેનમાં લેખન માટે એ ખુબ જ મહત્વનું સ્થાન મળે છે, આપને પ્રાચીન સમ સમયની જયારે વાત કરીએ ત્યારે આપણા પથ્થર ઉપર અને આપણે તાપ, તાડપત્રો અને ભોજન પત્ર. મિત્રો, જેઓ હતા, તેમાં પણ આ લેખ, લેખકો અને લેખન દ્વારા બધા લોકપ્રિય સાધન બની ગયું છે. પેલાના સમયમાં પેનમાં સાહીર ના. શાહી દ્વારા ન લખવામાં આવતું, પરંતુ કેટલાક પથ્થરો દ્વારા કોતર કામ કરીને, એમાં પોતાનો લેખ લખવામાં આવતો હતો. અને તને ક તો, પેન માત્ર એક એવું જ સાધન છે. કે જેના દ્વારા આપણે લખાણ લખી શકીએ છીએ. આજકાલના, આપણે જોઈએ તો, બોલપેન. જેલ પેન અને અલગ-અલગ રીતે જે બ્લેક હોય, પછી કલરિંગ હોય અને ખાસ કરીને. એનો ઉપયોગ આપણે તો આપણે વિદ્યાર્થીઓ કરે છે. અને બીજા તો ખાસ કરીને, અ શિક્ષકો લેખકો હોય શકે, પછી ડોક્ટરો હ. અને ખાસ કરીને, જે પત્રકારો હોય, તે વધુમાં વધુ આ બોલપેન ઉપયોગ કરી શકે છે. અને ખાસ કરીને તો જે પેન છે, એ પેન માણસના જે વિચારોને જે શબ્દો છે, એનું સ્વરૂપ આપે છે. જો લાંબો સમય સુધી અ પેન આપણને સાચવી રાખી અને લાંબા સમય સુધી જે આપને લ લખ્યું છે, એ સા જે રાખવામાં આપણે મદદ કરે છે. આપણ માણસ માણસ છે ત્યારે જે આપને વિચારીએ એ તો વિચાર. આપણે ભૂલી જતા હોય છે, પરંતુ આપણે જયારે વિચારી છીએ, ત્યારે આપણે જો લખી મુૂકીએ. તો એ ઘણાો વર્ષો, વર્ષો, વર્ષો, વર્ષો ના વર્ષો પછી એ ખુબ જ યાદ આવે છે, અને એ આપણે જોઈ શકીએ છીએ. એનના કારણે એ તો પેનના જ કારણે અને તને ખાસ કરીને કું તો અ જે અ કેહેવાય છે ને કે મહાન લેખકો છે, પછી કવિ કવિઓ છે, પછી મોટા-મોટા અ નોવલ કથાકારો, પછી કાવ્ય લખનાર, નિબંધો લખનારા એ બધા જે, પેન છે પેન. હોઈ શકે. પછી કોઈ પણ પ્રકારની એ પેન છે, પણ એમાં એ લોકો પોતાનું સર્જન કરીને. ને એ રીતે આગળ વધવા એ ખુબ જ મદદ કરે છે, મિત્રો. અને ખાસ કરીને, તને કેવું તો જે કાયદાઓ લખવા. વામાં આવે, ના કારણે એ બોલપેન ના કારણે. અને ખાસ કરીને જે પત્રકારો હોય, એ લોકો પોતાની બોલપેન દ્વારા અને સમસ્યા નું લખીને એ રાષ્ટ્ર ને પો ચડે છે. અને ખાસ કરી હ, તને મિત્રો, ક તો આપણા દેશમાં પેનનું ઘણું બધું મહત્વ છે, કેમ કે વૈજ્ઞાનિકો પછી અનેક સંશોધકો. અને શિક્ષકો, અધિકારીઓ પોતાના કિસ્સામાં. એ મોઘામાં મોઘી બોલપેન રાખતા હોય છે, જેમાં જેના હું તને વાત કરું. તો મારા અંકલે મને સાહીઠ રૂપિયા વાળી બોલ આપ્યા હતા, અને મારા મ મન આટલું બધું ઉત્સાહ તગ કે સેન્ટ્ર ર વાળી બોલ હું લોકો એટલે હું સામાન્ય માણસ ને નથી એવી રીતે જે સરકાર દ્વારા સરકારી જે કર્મચારી હોય તે વધારે ને વધારે મોઘામાં મોઘી એ લોકો પેન વાપરતા હોય છે અને ખાસ કરીને મેં તને કહ્યું તે પ્રમાણે કે બોલપેન ની શક્તિ તલવાર કરતા વધારે એટલે કે જે તલવારી યુદ્ધ જીતી શકે પરંતુ જે જે બોલપન છે એના દ્વારા આપણને બીજાનું આપણે હૃદય પણ જીતી શકીએ અને આપણા જે વિચારો છે એ વિચારોમાં આપણે પરિવર્તન મિત્ર કરી શકીએ કને સારા વિચારો સારા શબ્દો સારા દ સારા અક્ષરે લખેલું એ કોઈ દિવસ નિષ્ફળ જતું નથી અને ખાસ કરીને કહુ તો હમણાં ના સમયમાં ડિજિટલ ના યુગમાં જયારે આ જે આપણા કમ્પ્યુટર મોબાઈલ અને એના કારણે પેનનું મહત્વ ઓછું થઈ જતું નથી પરંતુ શાળા કોલેજોમાં અને પરીક્ષ્રમમાં બેંકોમાં સરકારી કચેરીમાં જોવ તમે તો એ બધી જ જગ્યાએ એ જે પેન છે એનો ઘણો ઉપયોગ કરવામાં આવે છે અને અ જે અ કેટલાક સારા અક્ષરો વાળા જે વિદ્યાર્થીઓ હોય છે એ લોકો ને જે નિર્ભર લેખન અને હરીફાઈ કર કરવામાં આવે છે એ એ લોકોને એ ભેટ પણ સારી બોલપેન નો આપવામાં આવે છે એમાં મિત્રો તું શું કેવા માંગે છે
હા મિત્રો તમારુ વાત ખુબ સાચી છે અને મિત્રો આપણે આ વાતને આગળ લઈ જતા મિત્રો હું તમને જણવા મામાંગુ છું કે મિત્રો તમારે જે બોલપેન વિશે તમે વાત કરી તો મિત્રો બોલ ને બધા બધા માટે ખુબ જ જરૂરી છે મિત્રો આપણે કોઈ સરકારી કચેરીમાં જઈ તો ત્યાં પણ આપણને બોલપેનની જરૂર હોય જ છે ત્યાં આપણને સિગ્નેચર કરવા આપતા હોય છે અને જે પણ ફોર્મ આપતા હોય છે એ બધું ભરવાનું હોય છે તો મિત્રો ત્યાં પણ આપને બોલપેન ની ખુબ જ જરૂર હોય છે અને મિત્રો ખાસ જણાવી હું તમને જણાવું છું કે બોલપેન આપણે એવી મરોડ દાર વાપરવી જોઈએ જે આપણને ખુબ જ યોગ્ય લાગે એવી અને મિત્રો આપડ જે કાળી બોલ પેન હોય એ બધું વાપરી ના જોઈએ એટલે કે વાપરવી જોઈએ પરંતુ મિત્રો જે આપણે જે દસ્તાવેજો હોય જે ફોર્મ હોય એમાં આપણે એવી બોલપેન ન વાપરવી જોઈએ અને આપડે મિત્ર જોઈ તો જે જે વિદ્યાર્થી જીવનમાં મિત્ર બોલપેન નું કેટલું એટલું બધું મહત્વ છે તો જયારે મિત્રો આપણે નના હતા ત્યારે આપણને બોલ વાપરવા ના આપતા હતા અને મિત્રો આપણે જેમ જેમ આગળ વધ્યા પાંચમામાં આવ્યા છઠ્ઠામાં આવ્યા મિત્ર હું મારી જ વાત કરું તો મિત્ર જયારે હું છઠ્ઠા ધોરણમાં આવ્યો હતો મિત્ર ત્યારે મને બોલપેન થી લખવાનું મળ્યું હતું ત્યારે મને આટલુ ખુશી થતી હતી કે ખુબ જ કારણ કે એ સમયે મિત્ર એવો હતો કે જે એક થી પાંચ ધોરણ હતું એ લોકોને પેન્સિલ થી લખવા હતો ત્યારબદ જે પણ વિદ્યાર્થી સટ્ટા ધોરણમાં આવે ત્યારે એને આપતું હતું તો મિત્રો તમે વધુ જણાવશો
હા મિત્ર તો આટલું બધું તમે કેયુ એમાટે એના માટે હું તારો હૃદય થી આભાર માનું છું.